હ હલો. મજામાં તમે કેમ છો.
હું પણ નજા છ.
હલો હા અવાજ આવે છે. હેલો અવાજ આવે છે. તમારો અવાજ પાછો કપાય છે સરખો અવાજ અપો
બાજુ વરસાદ ઘણો પડે છે એના લીધે અવાજ કપાતો હશે.
અવાજ કપાઈ છે. પણ જ્યારેક સમયે સિગ્નલ આવે એવી જગા પર જઈને વાત કરવા વિનંતી
હવે આવે છે તમને મારો અવાજ
હા. અવાજ હવે પરફેક્ટ આવે છીએ હવે વાતગાળ વધારીએ આપણે આપણી હેલો. કેમ છે તેમે.
હું પણ મજામાં છું તમે કેમ છો.
અમે તો મજામાં છે તમારા બાજુ વરસાદની સ્થિતિ કેવી છે.
સારી છે.
હા અમારા બાજુ પણ વરસાદની સીધી સારી છે.
મારુ નામ વિજય હું. તમને યાદ છે ને સ્કૂલો ના દિવસ જૂની યાદો યાદ કરીએ. ત્યારે ખૂબ આનંદ થાય છે.
હા આ એક સાથે શાળામાં ભણવા જતા પછી એક થી આઠ ભણ્યા પછી બીજી શાળામાં ભણવાનું ને ત્યાર પછી. કોલેજ કરવાની આ બધી વસ્તુઓ યાદ ન હોય તો કેમ ચાલે.
હા શાળા ના દિવસો ક્યારેય ભૂલી શકાય નહી. ખરેખર શાળા એ આપણું ભવિષ્ય ઘડ્યું છે.
સાચી વાત છે. મને તો એક થી આઠ અને નવ થી બાર અને કોલેજ કોઈ દિવસ ભુલાય એમ નહિ.
હમ હું પણ આજે ટીવી માં ક્રિકેટની મેચ જોઈ રહી હતી.
કઈ વ્યાચતી.
મને એટલું બધું ખબર નહી પડતું ક્રિકેટમાં પણ મને ક્રિકેટ ગમે છે એટલું મને ખબર છે. તમને ક્રિકેટ રમું વધારે ગમે કે જોવું.
આજે મને મારા ખ્યાલ પ્રમાણે કોઈ મેચ નથી પણ તમે કઈ જોય એટલે એ જ પૂછો છો.
તમારે ત્યાં ટીવી નથી મને ખબર છે એટલે તમે જોઈ નહી હોય.
પણ મેં ફોનમાં જોયું ભી હમણા તો બધું ફોન પર આવે
ફોન પર આવે પણ પણ હું તમો રિચાર્જ પતી ગયુહશે એટલે નહી બતાય્યું
ત આ આપણે ફોન તો આતો કરીએ છીએ ને આપડે તો રિચાજ કઈ પતી કયું હોય તમે
લો હોટસ્પોટ લીધું હશે
તો હોટસ્પોટ મેચ જોઈ લઈ શકો છો. તમે કેમ આવું જૂઠું બોલો છો કે હું મેચ જોતી હતી. સુુકત્તા હતા હાચુ બોલો
હું છે ને સિયલ જ્યોતિ હતી
હા હવે પલ ખોલીશ તમારા લોકો થી મેચ ના દેખ યુઆઈ
મેચમાં સમજ પડવી જોઈએ ને કશી
હ જુ કી કોઈ બી મેચ રમતા હોય તો ઇન્ડિયા વશે પાકિસ્તાન રમે છે એમજ કે આઈપીએલ ચાલતું હોય તોયય
હમ મને ટી ટ્વેન્ટી અને ઓડીઆઈ મેચો ખુબ ગમે છે.
હા ટી ટ્વેન્ટીમાં કેટલી ઓવરો હોય છે.
હ
ની ખબર
હોડ એમાં હોડમાં કેટલી ઓવર હોય છે. કે, ત હું સુખું કર પછ ગમે છે.
ગમે છે ટી ટ્વેી ઓનઆઈ બોલવાનું ગમે છે.
બોલવાનું ગમે છે તો વન ડે બોલવાનું નહિ ગમતું
બલી દઉ વન ડે
વન ડે માં કેટલી ઓવરો હોય છે. કાગી દું
તજ કહી તો કેટલામાં કેટલી ઓવર હોય છે.
ટી ટ્વેન્ટી એટલે ટ્વેન્ટી ઓવર્સ મેચ એને ઓડિયા મીન્સ ફિફ્ટ ઓવર્સ મેચ
તો વન ડે તો વન ઓવર થઈ કેલી
વન ડ મીન્સ ઓડિયા મી એકી ઓકે
એટલે
ઓડિયા અને વન ડે એક જ કહેવાય એ પણ તમને ના ખ્યાલ હોય એટલે તમે ક્રિકેટ ના શક ઠીક ચાલલો એ મને જણા ટેસ્ટ મેચ કેટલા દિવસ માટે ચાલે છે.
ટેસ્ટ મેચ ફિફ્ટી ફિફ્ટી ડેઝ
તમારા કાકાએ કેું ફિફ્ટ ડેસ
પચીસ
ગાંડે છે. હું પચીસ દિવસ વર પાચ દસ મેચ રમાઈ જાય પચીસ દિવસમાં તો આડ આવો
નઈ ખબર અમને બહુ મજાક ઉડાાવ દીધું તમે મારું
પાંચ દિવસની એક ટેસ્ટ મેચો હોય પાંચ દિવસની એક ટેસ્ટ મેચ હોય એવી શ્રૃંખલા પાંચ રમાય એટલે પાંચા પચીસ દિવસ એમ થાય
હા તો થાય ને પચીસ દિવસ
એ એવી રીતે ના હોય કેટલી વાર ટી કેચ મેચ બે સિરીઝ બી હોય એક બી હોય એટલે પાંચ દિવસ જ ગણવાના હોય ખબર પડી
હા, તમારું નોલેજ બો છે ક્રિકેટમાં
હા એ તો તમે ક્રિકેટની વાત છેડી એટલે મારે કેવું પડ્યું કે જરાક જાગૃત રહેવું હાલમાં ચાલતી તમે પેલી આંદોલન જોયા છે.
કયું આંદોલન
જો ભણતા છોકરાઓને પણ આંદોલન વિશે ના ખ્યાલ હોય તો ભણવું બી નકામો છે. તારું ન્યૂટ પેપર લીક થઈ ગયું તારું
ના આંદોલનનું કહું, છું, હું તો
હા તો એમ કેવું કે એના લીધે જે આંદોલન ઉભું થયું તેની વાત કરો છો
હા તે તો મને ખબર છે. દિલ્હીમાં થયું છે ને
હવે એ મારે કેવા દિલ્હીમાં કયું છે.
તમને નહિ ખબરને મને ખબર છે.
તમે જાગૃત નાગરિક નથી
હું જાગૃત નાગરિક છું
તમારા કેટલા વર્ષ થયા છે. ભણતરમાં
અઢાર વર્ષ.
અઢાર વર્ષથી તમે ભણો છો એમ કહો છો.
ના અઢાર વર્ષ મારી ઉંમર છે.
હા મેં કીધું ભણતર ના પૂછ્યું.
ચાલો તો એટલું તમારું એટલું તમારું જીખી હોય તો મને એક વ્યક્તિનું ફૂલ નામ કઈ બતાવો પીવી સિંધુનું.
એટલું બધું આપડે લાંબુ નામ યાદ નથી રાખતા આપડે જ બે. એની ઉપાધિઓ યાદ રાખવાની હોય એ નામ યાદ રાખીને કંઈક કામ નથી.
મને યાદ છે ને પીવી સિંધુનું નામ પિલ્લા વુલ્લા કાઢી થકે. પરમબીલુ ઉષા.
ચાલો સારું કેવાય એક નામ યાદ રાખીને ધાડ મારો છો. તમે.
તો તમે ક્રિકેટનું યાદ રાખો છો તો બીજા બધા સ્પોર્ટ્સ મેન સ્પોર્ટ્સ ગર્લ્સ એ લોકોનું કેમ યાદ નથી રાખતા.
ચાલો તો એજ વાત છે તો તમે કો. ઓલમ્પિકમાં કેટલા ગેમો હોય છે.
નહી ખબર.
તો તમે પણ એક નામ યાદ રાખીને આ નામનું ધાડ થોડી મારાય.
બહુ સારું તમારુ મનપસંદ ખેલાડી કોણ છે જલ્દી બોલો
સેમા
ક્રિકેટમાં જેમાં તમને ખુબ નોલેજ છે.
આમાં કોઈ ફેવરેટ ના હોય બધા જ. પરખવો અનિવાર્ય છે બધા જ. પોતાની રીતે સરસ કાર્ય કરે છે એટલે મને તો જે. બોલો બોલો તમારો વાત અટકી ગઈ બોલો બોલો
તમને બેટિંગ ગમે કે બોલ
મને ફિલ્ડિંગ ગમે.
ફિલ્ડિંગ જ મળે ને તમને હર વખત રમાવા મા મને ખબર છે.
મારે ફિલ્ડિંગ કરવી હોય તો એટલે ફિલ્ડિંગ જ કરું હું ફી જે. ક્રિકેટમાં એક રૂલ છે કોઈ દિવસ બેટર ચાલે કોઈ દિવસ બોલર ચાલે પણ પરફેક્ટ પિલ્લર ફિલ્લર ઓલ મેૅચસ વિન. ઓકે.
ઓ. પણ મને ખબર છે તમને કોઈ ફીલ્ડ મા બેટિક ને બોલિંગ આપતું નહિ હોય.
બહુ સારું કેવાય હા હાસ્યાસ્પરદ. તમારી વાતો વધારે થકી છે હોવે. હવે તમારે જે મુદ્દા પર વાત કરવી હોય કરો. કારણ કે અહીંયા કટ થવાની તૈયારી થાય છે.
રૂકો રૂકો ક્રિકેટમાં કેટલા ખેલાડીઓ હોય છે.
ક્રિકેટમાં રમવાવાળા અગિયાર સિલેક્ટ પંદર અને સપોર્ટ સ્ટાફ દસ કે પચીસ એટલે ટોટલ પાંત્રીસ જણ હોય છે.
ક્રિકેટ રમવા માટે કયો સાધનો જરૂરી છે.
ક્રિકેટ રમવા માટે એક સાધન જ જરૂરી છે બોલ. સૌથી પહેલું તો મેદાન. એક સાધન છે મેન સ્ટમ્પ. સ્ટમ્પ મળી ગયું બેટ બોલ મળી ગયો એક અમ્પાયર જોએ છે. બરાબર પછી થર્ડ અમ્પાયર જોઈએ છે.
હેલ્મેટ કોણ બોલ સર
કા પણ વિચારો રિવ્યુ લેવા માટે થર્ડ એમ્પાયર જ જોએ છે હજુ ફિલ્ડિંગ ગોઠવાની બાકી કે ની એમાં જ બોલ નાખી દેવાના
હમ
પછી ટીમ જોઈએ બે રમવા માટે. બરાબર બે ટીમના અગે અગ પ્લેયર જોઈએ. એ લોકોના પાસે બધી સામગ્રી જોઈએ ઓકે. ને પછી એક ટીમ પહેલે ટોસ ઉછડશે ટોસ ઉછડે જે કેમપનજીટે જે ટીમનો તે જે માગે તે બોલિંગ બેટિંગ તો તેને માંગી બેટિંગ તો એના બે ઓપનર. બલ્લેબાજ આવશે બલ્લો લઈને અને પોતે હેલ્મેટ અથવા કેપ પહેરીને આવશે અને બીજી ટીમ બોલિંગ કરશે અને ત્યાર પછી બધા આઉટ પ્લેયર આઉટ હશે એટલે બીજી ટીમ બેટિંગ પર આવશે ને બોલિંગ કરશે આ રીતે ક્રિકેટ રમાય બોલો.
હે બરાબર છે. બરાબર છે તમારી પાસે ખુબ નોલેજ છે ક્રિકેટ વિશે હેલ્મેટ પહેરવું કેમ જરૂરી છે?
હેલ્મેટ પહેરવું એટલે જરૂરી છે કોઈ બોલર બાઉન્સર લાખે કે બોલમાં બોલ છટકે તો માઠામાં ઈંજરી ન થાય માથામાં કે મોડે ઈંજરી ન થાય વધારે જોખમી તે માટે હેલ્મેટ પહેરવું જરૂરી છે.
તમે ક્યારે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે?
ના મને સિમ્પલ ગલી ક્રિકેટ રમું ગમે છે ટુર્નામેન્ટોમાં ભાગ લેવું મને ગમતું નથી.
હમ રમત આપણને ટીમવર્ક શીખવે છે, ધીરજ મહેનત અને શિસ્ત પણ શીખવે છે.
સાચી વાત છે તમે આ ક્રિકેટ વિશે આટ ટલા માહ માહિતી માગો છો તો તમે છેલ્લી કઈ સિરીઝ જોઈ મેચની?
મારા ફોનમાં રિચાર્જ જ નથી.
ત હમણે કોના ફોન પરથી વાતો કરો છો?
હોટસ્પોટ લઈને.
સારું કહેવાય કઈ વાંધો નહી તમને હું પૈસા પછી મોકલું રિચાર્જ કરાય ને પછી મને કહેજો કે હવે કઈ શૃંખલા જોઈ હને.
તમારો ખુબ ખુબ આભાર. તમારો ખુબ ખુબ આભાર રીચાર્જ કરી દેજો હા ફોન મુૂક્યા પછી.
હા ફોન મૂક્યા પછી મેં તમને રિચાર્જ કરાવ આપુને નેક્સ્ટ ફોન કોલ જ્યારે વાત કરીશું આપણે ત્યારે તમને હું પૂછીશ તમે કઈ શ્રૃંખલા જોઈ હતી અથવા કઈ શ્રૃંખલા ગઈ હતી આગળ અને કોણ જીત્યું હતું ઈન્ડિયા વસીસ હને.
ક્રિકેટ વખતે જો વરસાદ આવે ત્યારે શું કરવું તમે?
ક્રિકેટ વર્ષ રમતા વખતે જ્યારે વરસાદ આવે છે ત્યારે પ્લેયર્સને અંદર બોલાવી લેવામાં આવે છે બધા પ્લેયર્સને અને જો વરસાદ બંધ ન થાય અથવા થાય અને સમય ઓછો હોય તો ડીએલફ ડીએલએસ મેટ હેઠર દ્વારા ઓછી ઓવર કરી દેવામાં આવે છે. અને તેટલી ઓવરમાં એટલા જેટલા રન બનેલા હોય. એટલા જ ખેસ